પ્રોબ્લમ દેખને કો મીલ રહ્યા હે.
સૌથીે.
હેલો શું કહે છે હા આવે આવે.
હમ આખો દાડી શું પ્રોબ્લેમ જોવા મળે છે.
શું પ્રોબ્લેમ.
હા કા કોલ કટિંગ થઈ જાય એમાં એમાં મારી બેટરી પણ લો થઈ જવાઈ. પ્લસ આપડે વાતો કરીએ ટાઈમ પણ જાય
હા એજ તો
હમ આટલે કેડા તારો એક કોલ કમ્પ્લીટ થઈ ને બીજો કોલ પણ અડધો કમ્પ્લીટ થઇ ગયો હોય
હા એ જ ટાઈમ વેસ્ટ થઈ ગયો વગર
ટાઈમ વેસ્ટ થઈ ગયો બેટરી કા ચાર્જિંગ વેસ્ટ હો ગયા
કેટલો ચાર્જ છે તારા ફોનમાં ચલ આપડે પાછા બેટરી ગેસ કરવા વાળી ગેમ રમવાના
ઓકે ચલો તુમ ગેસ કરો પહેલે તુંમ બ મેં બતાતા હું તુંમારી બેટરી
હવે તો તારા માતે તો ઈઝી થઈ જશે મારી બેટરી ગેસ કરવાનું
કેમ
તને ખબર હતી પછી કેટલી હતી એટલે હવે તો તને નંબર તો ખબર જ હશે ને કેટલાની કેટલા થી કેટલાની
હમ હું પેલા કઉ થર્ટિન
નો
લોઅરે હાયર
હાયર
ઓકે ચલો તુમ બતાઓ
અમ ટવેન્ટી
લોઅર
ઓકે છા
ફોટીન
ફોર્ટીન તુ ફોર્ટીન કેય છે કે ફોર્ટી કેય છે
ફોર્ટી ફોર્ટી
નઈ લોઅર
ઓકે ચલો તુંમ બતાઓ
થરી ટવેન્ટીથી લોઅર તો ફિફટીન
હમ લોઅર
ઓકે
હમ તુમારે થર્ટી ફાઈવ
લોઅર
ઓકે
તારી ટેન
લોઅર
ઓકે
હમ થર્ટી થ્રી
લોઅર
ઓકે
તારી સિક્સ
હા યર
હમ થર્ટી ટુ
થર્ટી ટુ લોઅર
ઓકે ચલો તુમ બતાઓ
તારી સિક્સ થી હાયર કીધું ને તુએ
હા
એઇટ
હા યર
નાઈન
થર્ટી વન
લોઅર
મેને પેલા થર્ટી બોલા થા
હ તે થર્ટીન બોલેલા તો થટીન કે થટીન બોલેલા ત્યારે મારામાં થર્ટી વન હતા અત્યારે થર્ટી થઈ ગયા
અરે અચ્છા
તારુ નાઈન હતું
હા
હમ હ
હમ હવે તો એઈટ પણ થઈ ગયું
ઓકે
હમ હમ હસમે યાર ઓપો મે બેટરી થોડી કમ ચલતી હૈ યાર
બ્રાઇટનેસ એકદમ ઓછી રાખવાની, ને ટ્રાય કરવાનું કે નેટ.
હ
મેં કીધું કે ટ્રાય કરવાનું કે તારે છે, ને ફોનમાં નેટ બંધ હોય, આપ ખોલ જ્યાં સુધી તું યુઝ નહીં કરે ને ત્યાં સુધી, ને બેટ બેટરી સેવર ઓન રાખવાનું,
હું મારે તો ઓલવેઝ ડેટા ઓન જ પડ્યા હોય, જ્યારે હોય ત્યારે.
અને બીજું કે છે. છે, નેતું જ્યારે ફોન યુઝ કરેને ત્યારે તું એકએપ યુઝ કરે નેતો તેને બંધ જ કરીદે. અને જો બીજી બ બીજી એપ યુઝ નહીં કરતો, હોય તો સાઈડમાં જે એપ ચાલુ હોયને. એને બંધજ કરી દેવાનું એપને મતલબ વધારે એક સાથે, યુઝ નહીં કરવાની.
ઓકે મેં ડબલ સ્ક્રીન કર મોબાઈલ ચલાવે. સાઈડ બીક હો,
બેવ ઉઠાય,
હ હાલ હું અહીં વાતો પણ કરી શકું અને ઇન્સ્ટા પણ જોઈ શકું. અને યુટ્યુબ પણ જળની શકું.
અચ્છા મેંબી એવું, કરું છું, પણ જ્યારે મેં મારા. હસબેન્ડ સાથે વાત કરુને. ફ્યુચર હસબેન્ડ જ ત્યારે ત્યાં મતલબ. એના સાથે વિડીયો કોલ ચાલુ હોય મતલબ રાત્રે, કેવું હોય કે હું છે, ને મારા પપ્પાની સાથે સુવ છું. તો પપ્પાને ડિસ્ટર્બ નહીં થાય ને, એ એટલે મેં જ્યારે મેં વાત કરુંને ત્યારે વિડીયોકોલ કરું વિડીયોકોલ, ચાલુ રાખુને મેં ચેટિંગ કરું,
હું ટેકનોલોજી.
યસ
તારા પપ્પા પૂછેને કે કેનાથી વિડીયો કોલ ચાલુ છે,
પપ્પા નેતો ખબર અજ નહીં
અચ્છા, હું તુને કિતના સ્ટ્રગલ કિયા તુમ્હારે પપ્પાકો મનાને મેં.
સ્ટ્રગલતો મેં કંઈ કર્યું જ નહીં એમાં શું થયું ખબર,
હા.
મેં એક વાર છે ને મારા બોયફ્રેન્ડને મડવા ગઈતી. તોએ મને ગિફ્ટ આપ્યું તું ચોકલેટ આપેલી હતી ફ્લાવર્સ આપેલા હતા.
હમ.
તોએ છે ને મે છુપાઈને રાખેલા હતા તો એ છેને મમ્મીએ જોઈ લીધા. તો મમ્મીએ મને પૂછું એ કોણે આયપા. તો મેં ત્યારે જુથું બોલી કે એતો મેંજ લઈને આવી મને. જોઈતું હતું એટલે મેં કંઈ બનાવવાની હતી. પછી મમ્મીને મારા પર એમ સક ગયો. તો મમ્મી છે ને. પછી મેં સુતી હતીને ત્યારે મારો ફોન ચેક કર્યો. ત્યારે મમ્મીને ખબર પડી ગઈ કે મારોતો બોયફ્રેન્ડ છે. પછીને એ ભી ખબર પડી ગઈ કે મેં એને જ મળવા ગયેલી હતી. એણે જ મને ગિફ્ટ્સ આપાતા.
પછી ભાઈ ને કીધું મમ્મી એમ કે એનો બોયફ્રેન્ડ છે એ રીતે મળવા ગયેલી હતી અને આવું બધું લઈને આવી છે. તો ભાઈએ મને બધું પૂછ્યું એ કોણ છોકરો છે. ક્યાંનો છે શું કરે છે તો. પછી મારા બોયફ્રેન્ડ સાથે ભી વાત કરી ભાઈ એ મમ્મી એ. પછી એ લોકો થોડા દિવસ કંઈ ની બોલ્યા એ લોકોને ખબર. પડી તો એ લોકોએ વિચાર્યું મનમાં. પછી એ લોકોને બધું સારું લાગ્યું એની ફેમિલી એ છોકરો. તો પછી એ લોકોએ કઈ ની કીધું થઈ ગયું. ને પછી પપ પપ્પાનું પપ્પાને છે ને એનું કીધું તો. પ પછી જ્યારે એના. ઘરના મારા ઘરે વાત કરવા બધા આવ્યા ને. ત્યારે પપ્પાને કીધું કે અરેન્જ મેરેજ કરવાનું છે એ મતલબ. તે છોકરાની વાત મતલબ એ લોકોએ જ ઘરે એ લોકોના ઘરનાએ. અહીંયા વાત મોકલાવી હતી ને. એ લોકોને છોકરી ગમતી છે તો એ લોકો પૂછતા હતા ને છોકરા નું બધું સારું છે તો પપ. તમે નઈ ગયા.
ઉન લોગો કો તો છોકરી ગમી ગઈ હે ને કે ભી છોકરી ઇતની હેન્ડસમ હૈ.
છોકરી હેન્ડસમ ની હોય બ્યુટિફુલ હોય. હેન્ડસમ તો છોકરા હોય.
ક્યુટ અરે ભઈ સ સેમ. હમ અચ્છા. હા મા તમારી કોન્સી કાસ્ટ હે.
હું કોળી પટેલ તારું.
મતલબ.
મતલબ પટેલ પટેલ.
સમજ લીયા. ઠાકોર. ઠાકુર ઠાકુર નામ સુના હૈ કભી.
હમ ઠાકુર ઠાકુર તો પેલું મા આવે છે ને.
સેમાં.
સેમા આવે તારું મતલબ. અ હિન્દુ તો ખબર છે મને કે તું હિન્દુ જ છે.
હમ. હું દરબાર ઠાકુર. હમ.
ઓકે, મને ખબર નહોતી. એ તમારી સાઇડનું છે.
હમ્મ... અમારા અહીં પણ ઠાકોર નામ તો સુના હોગા. હમ્મ. પટેલોમાં પણ બહૂ હોય છે પટેલ.
હા, અમે પાટીદાર માં આવીએ અમારા.
હા હા, હું એ પૂછતો હતો કે તમને અઅ સાઉથ મૂવી મા કયો હીરો મતલબ કોન એક્ટર ગમતા હે જયાદા.?
સાઉથ મુવી મા
સાઉથ મતલબ કુછ ભી મુવી મે.?
વિજય, વિજય
સેમ વિજય થલપતિ.
નઈ મને તો વિજય દેવરકોંડા.
અરે ભાઈ વિજય દેવા મે તો વિજય થલપતિ બહુ પસંદ કરતા હું.
ને રશ્મિકા મંડ રશમિકા મંડારા.
રશ્મિ કા મંધાાન તો શાદી કી હે ના ઉસે.
હમ તે જ મને બંને બહુ ગમે છે.
હમ રશ્મિકા મંધાના થોડા બહુત જાણતે હે.
ઓકે.
હમ. વિજત થાલાપતિ ભી અચછી હી મૂવી બનાતા હે અયા.
ખબર નહીં મેં એતલા મૂવી નહીં જોતી. મારો આખો દિવસ કામમાં નીકળી જાય છે પછી સાંજે થોડું ઘણું ટાઈમ મળે એમાં આવું કંઈ કામ હોય ઈ. ને પછી રાત્રે તો જ્યારે મેં ફ્રી થઉં ત્યારે મેં વાત કરતી હોઉં તો
હ અને તમે ક્રિકેટ પસંદ કરો?
ના.
ક્રિકેટમાં કઈ ટીમને સપોર્ટ કરો?
મેં ક્રિકેટ જોવ જ નહીં ની આઈપીએલ જઓ નહીં કહી કોઈ બી નહી જોવ.
હમ મતલબ ટીમ તો હોગી ના કોઈ? કોઈ કોઈ ટીમી નહીં સપોર્ટ હી નહી કરતે કિસી કો.?
અ ના.
અચ્છા અભી વર્લ્ડ કપ હો રહા હૈ પતા હે? ઇંગ્લેન્ડ ડોર ઈન્ડિયા કે બીચ ચાલુ હૈ અભી.
મને કંઈ ખબર જ નહી હોય ક્યારે ક્રિકેટ ચાલે ક્યારે નહીં ચાલે બસ ખાલી જ જ્યારે ચાલતું હોય ને ત્યારે ખબર પડે કારણ કે મારા પપ્પા જોતા હોઈએ.
હમ હાલ હાલ તો ઓડિયાઇ વર્લ્ડ કપ ચલ રહા હૈ.
બરાબર છે.
હમ મેં તો સીએસ કેખ સંપોર્ટ કરતા હું.
અચ્છા તો ગુજરાતમાં રહીને ગુજરાત ટાઇટન્સને કેમ નહીં કરતો?
ન ગુજરાત ટાઇટન કો ભી સપોર્ટ કરતા હો લૈકિન ગુજરાત ટાઇટન ગુજરાત આપ એર કોઈ નહી.
અચ્છા.
સપોર્ટ સેકન્ડ નંબરે પહેલે, ફસ્ટ નંબર પે તો સી એસ કે ચેન્નાઈ સુપર કિંગ.
અચ્છા.
હમ ઉસમે ભી એમ એસ ધોની મેરા આઈડલ હૈ.
હમ હમ બરાબર છે.
હમ.
મને તો ક્રિકેટમાં એટલા ઇન્ટરેસ્ટ નહીં મળે બિલકુલ બી નહીં.
હ તુમ કો કોન સી ગેમ મે ઇન્ટરેસ્ટ છે? મતલબ.
કોઈ બી ગેમા નહી.
હમ ત તો એક્ટિવ એક્ટિવ મેં તો તુમ કુછ ખેલતે ન હોગે.
ના બસ પહેલા મેં યોગા કરતી હતી. પણ છે ને અત્યારે મેરેજર સ્કૂલ સ્કૂલ નહીં સોરી કોલેજ બંધ થઈ ગઈ છે ને છુટ્ટી મતલબ મેં એક વરસ ઘરે છું ને તો ત્યારથી. થી મેં ઉઠવાની એટલી આળસ કરું ને કે મને ઉઠાતું જ નહીં એટલે મારા યોગા બી બંધ થઈ ગયા છે.